ધરતીબેન કેમ છો મજામાં?
હા બસ મજામાં, બસ બબુલાય આજ બેઠિતી. તેથી તો પછી રોજ ને રોજ એવું થાય કે શું બનાય એમ બધી વસ્તુ રિપીટ થતી હોય. કાજલ બેેનને પણ બધા ટેસ્ટ તોથીમાંગ પૂછું આજ કઈ કે એમની જોડથી ન હોય લવ, હોય તો ઠીક બાકી જો યુટ્યુબ પર કે એના પર કેમ મને પણ આવું નવું નવું બનાવવાનો બહુ શોખ વળક અવે એ ઘરના લોકો એવું કે છે કંઈક એવું અલગ બનાવો, કે જે હમણાંનું ખધું ના હોય એમ.
બરાબર, અલગમાં તો હવે આપડે જેમ બનાવતા હોય એમાં જ કે કાાગુ પાછું કરીએ તો અલગ થઈ જાય બીજું શું
હમ્મ સાચી વાત છે ને એ એ ખરવું આપડે તો કેવું આપણી મમ્મીઓ તો કેવું ગમે તે બધું મિક્સ કરી ને અને કેક અલગ જ વાનગી બને
હમ્મ હમ્મ બરાબર. મે મારા મારામાં પણ એવું થાય અમુક વાર જો ચાલુ થઈ જાય ને ખાવાની વસ્તુઓ આવવાનું મારા ઇન્ટગ્રામ કે ગમે તેમાં તો નકરી ખાવાની જ વસ્તુ. તો આ આઈ કરે એવું કરે.
બરાબર સાચી વાત છે આ બધી તો એપો જ એવી કે આપડે જો વધારે જો નાા હોને એ જા
એજ હ હ હા એજ ને. અને પાછું કેવું ખબર અલગ અલગ વ્રતમાં ખાવાની રોટલી ની રેસીપી હોય વ્રતમાં ખાવાની ખીચડીની રેસીપી. ખબર ને કઈ કઈ થી વસ્તુ. શોધી શોધીની કેવી કેવી રેસીપો રેસ રેસીપી જે છે આપણને ભેગી કરી નાખે ને આપ થાય પછ થાયું એવુ આપડે બનાવ બેસી ને તો આપડા થી બને નહી.
ના બને.
પેલા.
પણ જઓ ને એ લોકો. કેવું કરતા હશે ખબર તમને અ જે એમના. એ નાહારું બન્યું હોય ને એ પાટ કાઢી નાખતા હશે અંદર થી.
હા એ બી હોય શકે.
અને ચલો આ આપડે અ આવી રીતના જોઈએ બધું અમુક અમુક સૌ જોઈએ બધા આવી રીતના વાલવીઓના તો કેવું આ એ લોકો. મ મોડું એવું કરે મસ્ત ટેસ્ટી બનીયુ છે સારું છે પણ આપડે ચાખવા ગયા કે. કેવું છે એ મસ્ત તો
સાચી વાત છે.
એવું મનમાં વિચારું પણ મને પોતે છે ને એક લાફ્ટર સેફ કરીને આવે છે કલર્સ પર એક નવો શો બધા સેલિબ્રિટી.
હા એ તો મેં પણ જોઉં છું મને પણ મજા આવે જોવાની.
જે હવે ને કોમેડી સદસ્ય. સાથે નવું નવું અને પછી પાછુ કર ને તારે મજા આવે.
મજા આવે, એ લોકો જયારે હા એ લોકો જયારે બનાવતા હોય ને ત્યારે પણ કોમેડી સાથે સાથે બધું જોવાનું શીખવાનું પણ મળે મજા આવે.
એ અને એ લોકોને તો પાછું બૂક ખર્ કઈક આવડતુંય ના હોય પણ તો એન ટાઈમે તો બધું સારું બનાવી જ દે એમ.
હા એ પણ સાચી વાત આપણને તો કા તો આનથી બનશે જ નહી, જોકે આપણે અ પાછા ઓછા એ ટાઈમ લિમિટમાં એમ. કે આટલા ટાઈમમાં એમ, આપણને એવું થાય કે આપણે તો હા આપણને એવું થાય
આ લોકો તમે નહી માનો, કે એ એકદમ રોજ જોતા હોય ને તો એવો હળ હળ વસ્તુ બનાવવા આપે ને. બુક કસું ઇઝિ ના હોય. બધું અને ખાલી વચ્ચે તો ચાર ચાર જ સામગ્રી આપી હતી, જેમાં ડુંગળી હતું આદુ હતું દૂધી, ને લસણ આટલું ચાર વસ્તુ આ હતી હવે એમાંથી કશીક સ્વીટ એટલે ઘળી આઈટમ બનાવવાની હતી. અને પછી એ લોકો એ પાછું એન્ટ બનાવી ખોરું કોકે, કોકે જોધી દૂધી નો તલવો બની જ જાય. પણ પાછું કઈક છેત ખીર બનાઈ હતી ડુંગરીની ખીર બનાઈ હતી ખબર નહીં. કેમનું એ લોકો એ સાધી છે, અને આદુનો ને એનો હલ્બો બનાવ્યો હતો બોલો.
એ અ ન અ ન
એટલે હું કઉું છું કે જો એ લોકો મળે તો એવા કરે કે જોન બહુ ટેસ્ટી પણ આપણે જોવા કયા કેવું છે અંદર.
આ નો મારે એપિસોડ જોવો પડશે આદુ નો હલ્વો.
જો યુટ્યુબ પર યુટ્યુબ પર એ લોકો બ આવશે ચેનલમાં.
સારું તમ મને લિંક મોકલી દે જો મે જોઈ લઈ સાદુ નો હલવો શું હોય.
હ બ હ એ લોકોને તો સુુંપમાં ભય તો એવું મન કેતું હતો, કે આ લોકો કે બનાવાનું આવું બધું નાટક, કરે કેમ કે સેલિબ્રિટીને તો પૈસા થી જ મતલબ છે પૈસા કમાવા, તો પછી એમ કે સ છેલ્લે તો એમને રેડીમેડ ડીશ બનાવેલી જ આપી દે એમ.
ઓ હા એ પણ હા મને પણ એવું નહી લાગતું. પણ અમુક વાર કેવું થાય છે ખબર છે આ બધા શો પતે ને પછી એમની જે વાસ્તવિકતા હોય બહાર આવે, ને પછી સમજણ પડે કે હા સાચી વાત છે કે અહીંયા જે ગયેલા જે સેલિબ્રિટી હોય ને, બાર પોડકાસ્ટમાં આવીને કે બીજા જોડે વાત કરે સોશલ મીડિયા પર શેર કાર ને પોતાના જે અનુભવ થયેલા હોય.
સાચ એજ અતાર કેવું સોશિયલ મીડિયામાં કેવું આગળ કેટલી ટેકનોલોજી વધી રહી છે, છે, કે એ લોકોનું અંદરનું ટીવી પર બતાવે એના કરતા એમની પ્રઇવેસી આપણને જાણવા મળે
હા એ પણ સાચી વાત
ઉતરતું હોય પેલા તો કેટલી નવાઈ લાગે હે. પણ આ તો શોધ તું ને. તો કેવી રીતના એ લોકો એ ઉતાર્યું ચાલુ કેટલું એ લોકો હસ્યા એ બધું.
જાણવા મળી જાય સાચી વાત છે, સાચી વાત છે. આપણને તો એકદમ આમ. કેમેરા પાછળની એકદમ ફ્લેશ લાઈફ દેખાય. જે અસલ હોય વાસ્ત હોય તો પછી ખર પડે આપણે શૂટિંગ કેવી રીતના. થ જોઈએ ત્યારે સમજણ પડે.
ના ના ટેકનોલોજી ઘણી બધી આગળ વધી ગઈ છે, એના કારણે આપણને એવું એવું જાણવા મળે વિચાર કરો પેલા તો આપણે નાના હતા તો પ્લેન આકાશ માંથી આમ જાય તો આપણને કેટલી નવાઈ લાગે હે. અને કેવું આપણ. મગજમાં આપણે વિચારીએ વાસ્તવિક રીતના કે યાર કેવું હશે આપણે ક્યારે બેસીશું કેમ કે બધા લોકો તો અફોર્ડેબલ હોય જ ને મીડ ક્લાસ લોકો તો સજ બી નહી આવે એમને કંઈક બહાર વિદેશ જવાન થયું તો જાય.
હમ.
મને તો એવું થયું હતું કે કેટલી બધી ચોકલેટોને બધું આપતા હશે બધા એવું કે પણ એ નથી ખબર કે આ બધું આપણે ટિકિટ માંથી જ મળે ટિકિટ માંથી જ જાય એમ. સીટ . જાય અને અતાર જોજું. કોઈ એટલી રીલ્સ ને બધું બનાવે ને. કેના. કારણ ખૂબ પ્લેન આપ. કોસ.
નવાઈ ના હા આપણ નવાઈ ના લાગે આપ તો જોયેલું જ છે તો કરેલું છે. આપને જે વસ્તુ ન અનુભવ જોઈ. હોય હા એ વસ્તુ ખરી કે આપણે જયારે વાસ્તવિક અનુભવ કરીએને આ બધું જોઈએ એ તફાવત હોય. પણ આ બાપાને સમજી જાય કે. આમાં આવી વસ્તુ અમે આવી વસ્તુઓ આવે એમ.
આપણે જો જોય ને આપણે અ શું કહેવાય કે એરોપ્લેનની મુસાફરી ના કરી હોય પણ આપણે યુટ્યુબ પર ને એના પર એટલા બધા એના વિડીયો અવેલેબલ હોય છે, ને કે જોઈને પણ આપણે કઈ મુશ તેટલીમાં તો ના આજ બધું હેન્ડલ તો કરી જ લઈએ એકલા જઈને પેલા. પેલાના જમાનામાં તો એટલી બીક લાગે ને હવે હું જ કહું કે ટેકનોલોજી નું બીજું ઉદાહરણ આપું તો પહેલા આપણેે વાત કરવી હોય આપણા વિદેશી
મિત્રા કે ગોયંગ મ
કે મિત્ર હોય તો કેટલો ટા ટાઈમ લાગે અને રોમીંગ ચડે ખબર સાદો કોલ કરવામાં પણલું જ લાગતું અત્યારે તો એટલી બધી સુવિધા તો થઈ ગઈ છે ને એક ક્લિકમાં તો એ લોકો જો કનેક્ટ થાય જેના આપને કશું દૂર લાગે અને અ લોકો જોડ પણ અત્યારે તો ફ્રી માં છે ને તો આપણી મમ્મીઓ જ ખુદ માસીઓ જોડ એટલી બધી વાત
અરે હા એ સાચી વાત છે હ લઈને બેસી જાય અને પોતે તો વાત કરે તો કરે આપણને પણ કે લેને તારા માસી છે વાત કરી લે. લેને તારા કાકી છે વાત કરી લે પણ નથી વાત કરવી પણ એવું સમજે પણ એમને એવું કે બસ અન્ એ વખત ખત જો ભૂલતી શીખવાડી દીધું હોય ને આપણે કે અચ્છા આવી રીતના સ્ટેટસ મૂકવાનું આવી રીતના વિડીયો કોલ કરવાનું આવી રીતના કોલ કરવાનું એટલે મેસેજો પર મેસેજ કોલ ઉપર કોલ સ્ટેટસ પર સ્ટેટસ ચડી જ જાય.
આપડે કંઈક બહાર નીકળ્યા હોય તોય પણ આપણને વિડીયો કોલ કરી દે. કઈ છો એમ અને વિચાર ટેકનોલોજી ન પણ કેટલી બધી ઉપયોગી છોકરી મા માટે નાના બાળકો બધા એડવાન્સ માં ભળી શકે. સ્ટુડન્ટ હોય એ બધા એ એડવાન્સમાં
શિક્ષક પેલા કેવું શિક્ષક અભ્યાસક્રમ પૂરો કરે ને ત્યારે બધું સમજાય. અત્યારે શિક્ષક જે યુટુબ જ શિક્ષક બની ગયુ છે. એટલે અભ્યાસક્રમ હોય ના હોય કશું ફરક ના પડે. જે ભણવું છે એક લીખો લો એને શિરો ભાત
અત્યારે તો અમુક વાર તો એવું બની જાય કે છોકરાઓ છે ને સ્ટુડન્ટ ટીચર ને શીખવાડે કે આવીને રીત થાય ચેટ જિ પી ટી બધું કેટલું બધું આગળ વધી ગયું છે જોવા તમે એવું. બેન સોલ્યુસન મલે એક સમનો ખાલી બે લીટી નાખીને એ પેલા તો આખું એ સમજી જાય અને આખું સોલ્યુશન વિથ આન્સર આપણને આપી દે.
સાચી વાત છે એજ તો અને આપડા સમયમાં તો કેવું હતું કે જયારે શિક્ષક જયારે ભણાવે ત્યારે સમજાતું હતું કઈ કઈ આપણને ડાઉટ કે ક્વેરી હોય તો શિક્ષક પાસે જવાનું એવું.
સાચી વાત છે. પેલા નો જમાનો અને અતાર નો જમાનો બો આગ આગળ વધી ગયો છે સાચી વાત ને આપણે કઈ કઈ વાત લાવી દીધી વાનગીની તો અલગ રહી પણ એ સાચી વાત છે. હ જોઈ લઈશ આટલા બધા ટેકનોલોજી આગળ વધી ગઈ છે. બધા લોકો આગળ વધે તો આપણેે કેમ નહી આપણે યુટ્યુબ પર શોધી લઈશું. કે શું ન વસ્તુ બનાવું? અને મને સારો આઈડિયા મળશે તો હું તમને ફોન કરીને જણાવ અને પલી વાત તો તમે આઈ જજો આપે સાથે એન્જોય કરીએ.
હા હું એજ વિચારતી હતી કે એવું હોય ને તો જયારે હું ત્યાં આવું ને ત્યારે જ આપડે કઈક મસ્ત એવું કંઈક બનાવીએ. બરાબર આપડે પછી આપડ જેવું બનશે ને એવું બનાવીને પછી આપણેે પણ ફોટા મૂકીશું.
હા હો બ જે આપડે સાચી વાત તો તો ટ્રેન્ડ બહુ થઈ ગયો છે હમ્મ
જોઈને જ બે ત્રણ દિવસ પહેલા જ મેં આલુ પરોઠા બના્યા હતા તો મારા પણ સારા બન્યા હતા.
હા બરાબર.
તો ગમે તે ગમે તે બનાઈ લેશુ
પણ હવે તો એવું જ કરવું છે કે એવું જોઈને બને ને આપણને વિશ્વાસ ન આવતો હોયને તો થોડું ઘણું પેલા બનાવાનું પરફેક્ટ બને તો પછી વધારે ક્વોન્ટિટી બનાવનું. સારું સારું ચાલો ટાઈમ હોય તો આવી જજો બરાબર હ ચોક્કસ હા.